હા જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે.
હા જય શ્રી કૃષ્ણ તમે કેમ છો બધા મજામાં.
હા ઘરે બધા મજામાં છે ને અ ઘરના બધા અ જાણું જ છે કે ગણેશ ચતુર્થી આવી રહી છે એટલે આપણા જે આપણા દેશના ઘણા બધા ધાર્મિક તહેવારો છે તેના હિબે હું તમારી સાથે વાતચીત કરવા માગું છું કે આપણા જે દેશના આવા ધાર્મિક તવારો છે તેની ઘણા ઘણા વિદેશોમાં કે પછી આપણા દેશોમાં ખુબ આમ ઉજવે છે અને ખુબ સારી રીતે એ લોકો મનાવે છે કારણ કે આપણા જે દેશના તહેવારો છે. ખુબ ધાર્મિક હોય છે ને એકદમ શ્રદ્ધાળુ એકદમ ભાવુ ભક્તિથી બનાવવામાં આવે છે અને જે બહારના દેશના વ્યક્તિ પણ એ લોકો મનાવે છે કારણ કે હમણા જ આવી રહ્યો છે ગણેશ એટલે અમારામ જે ઘરમાં હોય છે મો. એ અમારા ઘર માટે એક મૂર્તિ અમે આપએ છીએ્યાં ફ ત્યાં અમે બેસએ છીએ અને ખુબ સારીીતે અમે ભક્તિ કરીએ છીએ. અને અમારા ગામમાંવા ઘણા બધા પ્રકારના જે ભાવિ ભક્તો છે તે જે ગણપતિનો જે તહેવાર આવે છે. ત્યારે આમ એક મહિના પેલા મંડપ. અમે બનાવનું ચાલુ કરી લખીએ છીએ અને આ વખતે શું કરવું છે અને શું નહીં કરવું છે. એ બધું ડિસાઈડ કરીએે છીએ. અને ક્યાંથી મૂર્તિ લાવી છે કેટલી ફૂટની મૂર્તિ લાવી છે અને કેટલા બધા લોકો આમાં જોડાય છે. તે અમે ધ્યાન રાખીએ છીએ કારણ કે ગણપતિ બાપત આપણા બધા વિઘ્ન દૂર કરવા માટે આવે છે અને આપણા. દસ દિવસ એમની સારી રીતે ભક્તિ કરીએ એમ તો આપડેાર દિવસ આપણે કરી છ ભતની જે દસ દિવસ આવે છે એ ખુબ સારી રીતે કરવું જોઈએ અને ખુબ મજાથી કરવું જોઈએ. બાકી તમારા જે ગામમાં તમારા ગામમાં પણ બેસાડતા હશે ને ગણપતિ તેના વિશે તમે મને કેહવો નહી.
હા તમે કીધું તું ને તમારી વાત સારી રહી કે અમારા ગામમાં પણ. ગણપતિને બોલા બેહડવામાં આવે છે. અને તેની ખૂબ પૂંજા ન કરવામાં આવે છે અમારે ત્યાં તો. મહિના આગાડી આગમન ને એવું થઈ જાય છે અને જેના લીધે. ખુબ સારું લાગે છે અમારા બાજુ બાાજુમાં પણ ઘણા લોકો. અ સારા સારા બેન્ડ પણ લાવે છે અને અમે બીજા ગામમાં એક વાત મળી ગયા ત ફ્રેન્ડને કે તેઓ રોકી બેનને મંગાવવાના છે તેઓ. તે પોરે પણ ખુબ સારું કર્યું હતું હનુમાનજી ને એવા બોલાવ્યા હતા. અને અમારો પણ એજ વિચાર છે કે આ વર્ષે એવું કરીએ અને તે. અમારું બજેટ થોડું ઓછું છે પણ ચાલે હવે કે. એક વર્ષ એવું કરી લેશું અને તેના લીધ ખુબ સારું પણ લાગે છે કે. અમે એવાય ડેકોરેશન કરીએ પછી જાત જાતના ટીમ રાખીએ દરરોજની. હ કેટલા નવ દાડા ગણપતિ વિહાળે તો અમે ન નવે નવ દસની થીમ અલગ અલગ રખે ડાન્સ રાખીએ. અને કોઈ પણ કોમ્પિટિશન ને એવું ર્યા ને તેના લીધે ખબ સારું લાગે છે. અને તેનું ડેકોરેશન ખુબ જ સારી હોય છે જો આપણે એવું કરશું તો. બ સારું લાગ્યું અને જેના લીધે આપણને. ખુબ મજા પણ આવે ગણપતિ માં તો ખુબ સારી સારી મીઠાઈય. ને એવું ભગવાનને ચડાવવાવામાં આવે છે અને તે ખાવાની પણ ખુબ જ મજા આવે છે દરરોજ ના પાઉભાજી માં એ જાજત નું કરવામાં આવે છે અને. તે ખુબ સારું પણ લાગે છે જેના લીધે આપણને. ખાવાનેથી મળીને અન્ય ઘણા પ્રકારનું આપણને મળે છે અને જો આપણે એવું કશો તો જ સારું લાગશે અને જે ગણપતિમાં તો મને ખુબ જ સારો તહેવાર લાગે છે. અને જેના લીધે હું તો એજ કેવું છું કે. અ મન તો ગણપતિ બધાથી વધારે અ ગમે છે અને
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે ગણપતિનો જે તહેવાર છે તો આજકાલના જે શ્રદ્ધાળુ હિન્દુ ભક્તિ તે લોકો ખૂબ ધારે વાલે ને ભક્તિથી ઉજવામાં આવે છે અને ગણપતિ ના જે તહેવાર આવે છે. એટલે આપણા જે શહેરમાં જે છે ત્યાં તો ઓછું જ છે. ત્યાં છે ઓછું છે પરંતુ એવા મુંબઈ શહેરમાં છે. તમે જાણો છો કે ઘણા બધા લોકોના ઘરે ઘરે બેસાડે છે ગણપતિ અને ઘણા બધા લોકો ત્યાં મહારાષ્ટ્ર બધા હોય છે એટલે કે ગણપતિ બાપામાં ખુબ માને છે. એટલે એવું નથી કે આપણે નથી માનતા પણ એ લોકો ખુબ પણ જે તહેવાર આવે છે તે ખૂબ રાહ જોય છે અને એમના ઘરે ઘરે બેસાડવામાં આવે છે અને લોક આપના ઘરે એક દિવસ બે દિવસ એમ મને બેસાડવામાં આવે છે પરંતુ એમના જે મહારાષ્ટ્રમાં એવા જે મુંબઈ શહેર છે. તમે જાણો છો કે ત્યાં ખુબ પ્રસિદ્ધ એવા મુંબઈ ચા રાજા પછી લાલબાગ રાજા ચિંતામણી એ ત્રણ જગ્યા ખુબ ફેમસ છે ત્યાં એ લોકો ગણેશ મંડપ બેસાડે છે ત્યાં ઘણા બધા મોટા વી વીઆઈપી લોકો કે પછી મોટી મોટી સેલિબ્રિટી કે પછી મોટી મોટી હસ્તીઓ ત્યાં એ દર્શન કરવા આવે છે. અને બપ્પાના આશીર્વાદ લે છે એટલે કે. મુંબઈ શહેરમાં તો ખુબ ચાલે છે પરંતુ હવે આપણા શહેરમાં પણ હોદી રહ્યું છે. અને સુરત છે વડોદરા છે કે પછી એમાં બીજી શહેર માંથી તાબડ ઘણી ધણી મોટી મોટી પ્રતિમા આદી ગણપતિ બાપ્પાની બનાવવામાં આવે છે. એટલે મારે એજ કેવું છે કે મોટી મોટી ગણપતિ એ સારી રીતે બનાવામાં આવે છે પરંતુ બાપ યોગ્ય રીતે વિસર્જન કરવું જોઈએ તો વિસર્જનના સમયે એ લોકો ઉપરથી ફેંકી દે એવું સમુદ્રમાં કે પછી નદીઓમાં તેની ચલકણી બાપાને યોગ્ય રીતે તેને ત્રણ વાર દુબાડવું જોઈએ અને પછી એનું વિષૅરજન બિષરજન બાપ્પાનુ કરવું જોઈએ. કે મેં તો ઘણા બધા પ્રકારના ન્યૂઝમાં એવું જોયું છે કે બાપાના ઉપરથી એટલે મોટી મૂર્તિ એ લોકો લાવે છે. પછી એ લોકો થી એમ નદીઓ માં સારી રીતે એટલે કે એમ દુબાળ ની પછી એ લોકો ઉપર થી ફેંકી દે છે અને યોગ્ય રીતે વિસિજન નથી કરતા એટલે બાપાને આટલા દિવસ ત દસ દિવસ સારી રીતે કર્યા છો તો પછી છેલ્લા વિસજૅન ના દિવસે તમે આવું કેમ કરો છો. એટલે કે મૂર્તિ લાવ પરંતુ તમારે ઉચકાઈ તેવી લાવો કાકે તમે યોગ્ય ક્રેનથી ડુબાડો કા તો પેલું ફેકી ન દેવું જો છે કારણ કે ઘણા બધાકારના વિડીયો જોયા છે. એટલે આવું દર વખષે ગણેશ ચતુર્થી હવે ત્યારે આવું બધું જોવા મળે જ છે એમ એટલે ગણપતિ બાપા ને અગેવુ વિર્જન કરું છે બાકી તો આ ગણપતિ બાપા પછી આવે તો દિવાળી તહેવાર આવે છે. તમે જાણો છો કે દિવાળીના તેહારવામાં તો આવા ઘણા બધા લોકો એમને ઘરમાં નવું નવું પ્રકાર ન બધું રંગ ભરે છે. શું લાઇટિંગ કર નવી નવી પ્રકારની લાઈટિંગ કરે છે ને જે ઘરનું જે આખું નજારો બદલી નાખે છે અને એકદમ આ વખતે શું લુક આપવું ઘરને તે પણ બધા ડિસાઇડ કરે છે. અને નવી નવી વસ્તુઓ ઘરે લાવે છે નવા નવા કપડાંઓ ઘરે. જેને ભગવું ફટાકડાને ફોડે છે અને અમારા ઘરે તો ખૂબ અમે પણ મજા કરીએ છીએ અને ખૂબ અમે પણ જે દિવાળી ન તહેવાર આવે છે. ત્યારે તો મજા જ કાય અલગ જ છે તો તન ખબર જ છે દિવાળ તહેવાર આવે છે ઘણ બા ફોઈના કોઈના મામા ના પોઈરાથી આપણા ઘરે રહેવા આવે છે અને ખુબ સારી રીતે આપણા સાથે મજા કરે છે. એટલે દિવાળીને તેહવારમાં આપણે નવી નને જે કીધું કે ગણપતિ બાપા ત્યાવાર તરફ નવી નવી મીઠાઈ મોડલ છે લડ્ડુ છે અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. ના દીવા તહેવાર આવે છે ત્યારે પણ બધી રીતે ગારી હોય છે પછી કાજુ કતરી હોય છે. છે પછી મેદા નો વગર લડ્ડુ હોય છે પછી બેસનનાં લડ્ડુ હોય છે ખૂબ નવાં નવા પ્રકારના જે મીઠાઈઓ બનાવવામાં આવે છે. એટલે આપણે આવા તહેવારોની ઉજવણી કરવી જોઈએ અને મેં તો એ જ કહં છું કે આપણાં જે ગામડાઓમાં કે પછી શહેરોમાં આવા તહેવારો તો ખૂબ મનાવવામાં આવે છે એટલે કે આપડે તો રીતે દિવાળી છે તેમાં તો આપડે નવું નવું પ્રકારની કોઈ લાવા ની હોય વસ્તુ એટલે કેં ઇલેક્ટ્રોનિક સાધન પણ આપણે નું વર્ષ આપણે લાવીએ છીએ. ખુબ સારી રીતે દિવાળીની ઉજવણી કરીએ છીએ. બાકી તમારે શું કેવું છે દિવાળી વિશે?
ના દિવાળીમાં પણ અમે ખુબ સારા અ તહેવારો મનાવીએ પેલા તો અમે નવરાત્રી ને એવું મનાવીએ નવરાત્રીમાં હું અ ખુબ જ સારા એવા નવે નવ દિવસ અમે ગરબા રમવા જઈએ. અમારા બાજુમાં જ એક રૂપા ભવાની કરીને છે. ત્યાં લો હજાર કે બે હજાર ને હવે તો પબ્લિક ખુબ જ થાય છે. અને તે સારી સારી બેન્ડને એવું બોલામાં આવે છે. પછી હા દશેરા પછી અમે દિવાળી મનાવીએ દિવાળીમાં તમે કીધું તેમ ખુબ સારું લાગે છે કે તે મનાવાની આપણને ખુબ જ મજા આવે છે. અને જેના કારણે આપણને ખુબ મજા આવે છે, જેમ કે તમે કીધું તેમ ફટાકડા ફોડીએ. અ પછી મીઠાઈઓ ખાઈ અને ઘણી બધી હું. આપડે પેલું કરીએ અને દિવાળીમાં બધાને એકબીજાને મલીએ. અ મોસ્ટ ઓફલી બધા ફરવા જાય છે. પણ હું તો ફરવા દિવાળીમાં નથી જાતો કેમ કે હું તો જ્યારે પણ એટલે બીજ જ્યારે સગાવાળા ને આવે તો તે તેઓને મલવાનું થાય એમ કરીને મેં તો એને આગલે દિવસ કે એવો જ જાઉ છુ. અને જેના કારણે ખુબ જ સારું લાગે છે કે તમે પણ એકબીજાના ઘરે જાઓ. અને એક ભાઈચારા વધશે. અને દિવાળી એ ભાઈચારાનો તહેવાર એવું કેહવામા આવે છે જેમ કે જ્યારે પણ રામજી આવેલા હતા અયો અયોધ્યામાં અને ત્યારથી એઓ દિવાળી મના મનાવામાં આવે છે કે તેઓ તેઓના કારણે દિવાળી મનાવામાં આવે છે.
હા ભાઈ એ તો ખબર છે એટલે કે જે રામ ભગવાન આપણે જે વનવાસ કરનાર અયોધ્યામાં પ્રચલત બધું ઉજવણી માટે આપણે આજે દિવાળી ન તહેવાર મનાવામાં આવે છે. એટલે આપણા તહેવારોનો ખૂબ માન છે. કારણ કે આપણા તહેવારો છે દિવાળી છે, હોળી છે, જન્માષ્ટમી છે. કે પછી નવરાત્રી છે અને જે તમે કીધું નવરાત્રીમાં જે રૂપાભવાની જે મંદિર છે. આપણાથી નજીક જ છે. ત્યાં ઘણા બધા પ્રકારના ભક્તો ત્યાં રાસ ગરબા રમવા આવે છે. અને જ્યાં તે બેન્ડ આવે છે, રિંકુડી જેની બેડ એ ખુબ પ્રસિદ્ધ છે અને મહેસાણા ની એ બેન્ડ છે. કારણ કે રીંકુડી ત્યારે એ લોકો એટલે કે અહીંથી જ બધા ફેમસ થયેલા હતા. અને જે એમને ટ્યુન વગાડી ત્યાર થી એ લોકો ખૂબ ફેમસ હતા. અને વચ્ચે તે લોકો કઈક અમુક વર્ષ તો નઇ આવ્યા. પરંતુ ત્યારે પબ્લિક પણ નઇ થયું અને એ લોક પછી એ આવવના નતા. ત્યારે ઘણું બધું પ્રકારનું પબ્લિક પણ આવી ગયું અને ખુબ મજા બધા લોકો આમ જે રીંકુ દેરાનું જે પેલું વગાડે છે તે ખૂબ સારી રીતે વગાડે છે અને ખૂબ મસ્તી એટલે મજા કરાવે છે આમ. અને માતાજીની એ લોકો શાંતિથી ભક્તિ પણ કરે છે. અને મારું તો મામાનું ઘર ત્યાં જ છે એટલે મેં તો ત્યાં બે ત્રણ દિવસ કે પછી પાંચ છો દિવસ ત્યાં જ રહું છું. અને ત્યાં જ કરું છું અને ત્યાં જ ગરબાની મજા કરું છું. એટલે કે નવરાત્રિના તહેવારમાં પણ આપણે જે માતાજીની પૂજા આપણે સારી રીતે ભક્તિથી કરવી જોઈએ. અને ભાવ ભક્તિથી કરવી જોઈએ, કારણ કે તમે જાણો છો કે ગણપતિ છે, નવરાત્રી છે તેમાં ઘણું બધું પ્રકારનું પોલિટિક્સ પણ આવી જાય છે. એમાં ખુબ મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે. જે બ્લેક ના જે પૈસા હોય છે તેના વાઈટ માં કરવામાં આવે છે. એવું બધું તહેવારને પણ આવી રીતે આવમાં ગણવામાં આવેશે એટલે આવું ની કરવું જોઈએ. કારણ કે જે યોગ્ય રીતે એની ઉજવણી કરવી જોઈએ. એટલે ઘણી જગ્યા મે આવું ન્યુઝમાં કે પછી એવું બધું સાંભળ્યું છે. એટલે હું તમને કહઉ છું. એટલે કે આવી રીતે તહેવારોને પણ આવી રીતે બધા કરે છે. અને આપડા તહેવારો તો ખુબ ધાર્મિક છે અને આવા ધાર્મિક તહેવારોને તો આવી રીતે ની કરવું જોઈએ એમ. કારણ કે તમે જાણો છો કે જે વિદેશોમાં પણ આપડે જે દિવા એટલે દિવાળી નો તહેવાર છે ત્યાં પણ એ લોકો મનાવામાં આવે છે‌ અને એ લોકો પણ આપડા શહેરમાં એટલે આપડા દેશ ના ના ને આપડા જે બધી શહેરમાં અલગ અલગ પ્રકારની જે પણ મીઠાઈ છે કે પછી કે જે પણ સંસ્કૃ ત્રુતી છે તે પણ એ લોકો આવીને શીખે છે અને એ લોકોને એવું નહીં થવું જોઈએ કે આપડા જે બધા તહેવારો છે તે એવી રીતે બનાવવામાં આવે છે ને પેલું કર કારણ કે જે બહારના દેશના વ્યક્તિ છે તેમાં બહુ ખાસ કરીને બહ તહેવાર નથી આવતો એટલે આપડા જે દેશના તહેવારો છે તે એ લોકો મનાવે છે એટલે આપડા એ લોકોને પણ સારી રીતે પેલું કરવું જોઈએ અને જે નાના દેશના આપડે જે ધાર્મિક સંસ્કૃતિ શીખવું જોએ. બાકી તમારે શું કેવું છે આના બાબતે?
હા, તમારી વાત સાચ છે કે આપડે પણ એવી બધી સંસ્કૃતિ ને એવું બહાર ની પણ લેવી જઈએ કે બારના દિવસમાં ખુબ જ સારા એવું પણ બનાવવામાં આવે છે આપડે દેશની સંસ્કૃતિ પણ એક નંબર છે જ્યારે પણ આપડે તહેવાર આવે તે એ ભી બધાને સારા માટે જ આવે છે અને બધા અહ નવા ફરે થી ચાલુ કરે એમ કરીને આવે છે અને જેનો તહેવાર તો મને ખૂબ જ ગમે છે. અને તહેવારમાં તો હું જ્યારે પણ તહેવાર બનાવ છ કે અહ મન તો કઈ ઉત્સવ ખૂબલ જ રેણ. ને કચ્છમાં તો એનો સ્પેશિયલ મેળો જેવો જ હોય છે કે ત્યાં ખાસ કરીને મનાવવામાં જ આવે છે ત્યાં અહ ત્યાં ખુબ જ સારો પવન પણ આવે છે અને જેના લીધે એ ખુબ જ પ્રક્રિયા જ છે. ચાલો આપે લિયે આગળ પણ લીલા
હા ભાઈ સારું મળે પાછા નવા નવા ત વિશે પાછા વાતચીત કરીશું ભાઈ.
હા.